હા તમારો અવાજ સભળાઈ રહ્યો છે મને મારો અવાજ તમને સાભળાઈ રહ્યો છે?
તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. કરી છું મિત્રતા વિશે જો કે તમે જાણો છો કે આજના સમયમાં મિત્રતા એક જ ખું એક ખુબ જ સરળ અને સારો સંબંધ છે જેવો કે તમે જાણો છો કે મિત્રતા એક મિત્રતા આપડે હમ્મ હમણા આગળ જાતા કામ આવી છકે છે જેવું કે આપણે લા આપણે સાથે રહે છે આપણું જીવન સાથે ગુજારે છે જેવું કે અન્ય પ્રકારના આ સંબંધો ટકાવી રહ્યો છે જો કે એક ખાસ મિત ત્ર હોય તો તેઓ આપણા આપણા માં હોય તો તેઓને તે તે તે મિત્ર આપણી માં ને માં જ કેવાય છે અને એ પિતાને પિતા જ કેવાય છે તે આપણા ખાસ અને ભાઈ ભાઈ ક તાં પણ તે મિત્રતા ખૂબ જ વધારે વાલો હોય છે તે મિત ત્ર આપને જયારે કોઈ મુસીબત આવે તો તે મિત મુસીબત આવે તો તે આપને મદદરૂપ બને છે જેવું કે અન્યમાં અન્ય કામોમાં પણ જરૂર હોય છે મિત્રતા એક્સ એવો એવો સંબંધ છે જેવો કે લોકો આપણને અલગ કરવા માટે મથે છે પણ આપણે અલગ થવાનું વિચારતા ન જે જેવું કે તમે જાણ છો કે આજના સમયમાં લોકો ઘર કરતા ઘર ઘરના સંબંધ કરતા મિત્રતા સંબંધને વધુ માને છે. જેઓને પોતાનો એક મિત્ર હોય જેવો કે અડધી રાત્રે પણ જરૂર હોય તો તેઓ મિત્ર આપણે કામ માટે આવી રહે છે અને ઘર ઘરે તેઓને ખીજવાય કે જેવો કે ઘણા પ્રકારના કહે છે તો પણ તે આવી રહે છે અને હે અં છો કે આજના સમયમાં લોકો લોકો ઘણા પ્રકારના ઘણા સંબંધો બ જોય જોઈ બને છે પણ તેઓ મિત્રતા એક ખાસ એક એવો પ્રકાર છે કે જેવો મિત્રતાને અલગ કરી શક્તા નથી તેમાં તમે શું કેવા માંગો
હમ્મ તમારી વાત સાચી છે મિત્રતા એટલે આપણો એક પરિવાર નો એક સદસ સજ ગણાય મારે તેવું જ કેવું છે મેં તો બ તા લોકો વધારે પડતું મિત્રતા ખોટી એવી મિત્રતા પણ હોય છે જે ખોટા મિત્ર પણ હોય છે પણ સારા મિત્રો એ જે આપણા વધારે પડતું કામમાં મદદ આવે છે. આપણને શીખાવે છે કે આ વસ્તુ ના કરવી જોઈએ આ વસ્તુ કરવી જોઈએ એવું પણને આપણો મિત્રો આપ પને સમજાવે છે આપડે ઘેરનાની વાત ના સાંભળતા હોય પણ આપણે મિત્રની વાત વધારે પડતી હાંભળતાં હોય છે આપણે મિત્ર આપણને એવો પ્રેરિત કરે છે કે આપણને વધારે પડતું આગળ જવા માટે પણ પ્રેરિત કરે છે મિત્રતા એક એવો સંબંધ છે કે જે આપણને બિઝનેસ કરવા માટે પણ મિત્રનો સાથ હોય તો આપણે બિઝનેસ પણ કરી શકીએ છે. મિત્રતા એવી વસ્તુ છે કે આપણા જીવનમાં જરૂરી છે મિત્રતા આપણે રાખવી જોઈએ મિત્રો ના હોય તો આપણે જીવન અધુરું જ છે મારે તે એવું જ કેવું માનવાનું છે. પ મારે ત મારે ત એવું કેવું છે કે આપણે મિત્રતા સાચી મિત્રતા રાખવી જોઈએ. જે સારા ફ્રેન્ડ હોય એ મિત્રતા તેની જોડે આપડે રાખવી જોઈએ. ને જે ખરાબ મિત્ર હોય તે લોકોને આપ સંબંધ ઓછા રાખવા જોઈએ તે લોકોને આપણે તે લોકો સાથે ફરવું પણ ના અજવે જેથી કરીને આપણે ખોટી સંગતમાં ના પડાય અને જેથી કરીને આપ સાતા મિત્રોય તો આપણને સાચી સલાહ આપે ને સાલી સ સારી સલાહ આપશે અને આપણે જે જીવન ન આપણે જે લક્ષ્ય હોય એ એને પણ ખબર હોય છે અને તે આપણને સાથ આપે છે અન્ય વસ્તુમાં પણ સાથ આપે છે તમે જાણો હમણાં ના મિત્રો કેવા છે અમુક મિત્રો એવા છે કે જે ખોટી આદ પમાં પડી રહ્યા છે અને ખોટી જાણો છ હમણાં ત્યાની ચાલી રહ્યું તો બધું નવજીવનમાં જે હમણાં ના જનરેશન લોકો છે એ મોટા રસ્તે જેમ તો એ મિત્રો હોય કે જે સંકટમાં પડેલા હોય છે જેમ કે ગાંજો છે સિગરેટ છે અ વસ્તુ દારો છે અન્ય વસ્તુ ડ્રગસ છે એવી બાબતમાં પડેલા હોય છે મિત્રો એ લોકો જોડે આપડે ના પડવુ જોઈએ જે કરીને આપડે પણ એ બાબતમાં ના પડી શકી આપણા પોતાના હેલ્થ ને સારી અને સારી રીત બનાવી એટલે મારે તો કેવું કે સાચી મિત્ર હતા અને સાચો આપડો ભાઈ જેવો ભાઈ આપણ તો મે તો એવુ જ મનુ હા મારો ભાઈ છે પણ હું પણ મિત્રને ભાઈ પછીયો ને તમારે શું કેવા બાબતમાં
તમારી વાત એકદમ સાચી છે કે સાચી મિત્રતા એક આપણે અગ જતા ખુબ જ ખૂબ જ મહત્વ મળી રહે્યો છે જે કે મિત્રતા એક આપણા કોઈ મુસીબત માં આવે તો તે આપને ખુબ જ જરૂરત પડે છે તોમે જાણ છો કે આજના સમયમાં લોકો ખરાબ કામ માટે મિત્ર હતા પણ તે છે પણ અને સાચો મિત્ર હતી તો આપણે ખૂબ જ જરૂરી છે તેઓ ખરાબ મિત્ર હોય તો તે આપણે રાખવા ના જોઈએ તેથી કારણે આપણે આગળ જતા કઈ વાંધા ના આવે અને સાચો મિત્ર હોય તો તે આપને જેવ કે મુસીબતમાં આવે તો તેઓ સમજાવે અને સરળ તાથી મદદ પણ કરે અને ખૂબ જ ને જેતી સારી રીતે સમજાવે ને આપણા ઘરના સ ઘર ઘરમાં કોઈક વાંધો અને પ્રોબ્લેમો આવે તો તેવો આપણે સાથ અને સહકાર પણ આપી રહે છે તેથી કારણે તે મિત્રતા એ આપણે ભાઈ જેવો જ છે હ મિત્રતા એ આપણે જો તમે જાણો છો કે આજના સમયમાં લોકો ઘણા જ પોતાના અ
પણ તે તે માટે તેઓ મિત્રતાનું નો સંબંધો લા જોતા નથી ને જેઓ તે સાંભળ વાળું વ્યક્ કે દુઃખી થાય તે જોતા નથી પણ આપણો સાચો મિત્ર હોય તે આપને મુસીબતમાં કે જેવું કે બધી જ મુસીબતોમાં સાથ આપે છે અને સમજાવે પણ છે અને તે સમ આપણે તે સમજીએ તો આપને પણ આગળ જતા આપને કઈક વાંધો ના આવે તે આપણે પછી કહીએ છે જેમ આપણે કઈક બિઝનેસ કે જેવુ કે અન્ય પ્રકારના ના ધંધાઓ કે જેમ કે ચાલુ કરવા હોય તો તેઓ આપણે મિત્રતાના મિત્રતા આપને સાથ અને સહકાર આપે છે તેથી આપણે તે તેના સાથ સહકારથી આપણે જે કઈક ઉપર જાઈએ તે મિત્ર ને સાથે લઈ લઈ જવાનો પણ આપણે વિચાર રાખવો જોઈએ અને મિત્રતા એ એક એવો સંબંધ છે જેઓ કે તમે રા કૃષ્ણ અને સુદામા અને જોડીઓ જોડીઓનો પણ જોઈ શકો છો. જે કે કૃષ્ણ એ પોતાના મહેલોમાં રહેતા છ છતાં એ સુદામા સાથે દોસ્તી કરી હતી તે સુદામા પર કઈ ન હતું તો ના હતું તો પણ તેઓ સુ દો દોસ્તીઓ કરી હતી. તેઓ આજે તે કૃષ્ણ સુધામાની મિત્રતા ખુબ જ ચર્ચા કરે છે. આજના સમયમાં લોકો કૃષ્ણ અને સુદામાની મિત્રતા જેવી દૃષ્ટિ રાખે કે તો તેઓને આગળ જતા કોઈક વાંધો ના આવે તે માટે તેઓને ખુબ જ સરળ અને તેવું કહી શકે. કહે છે તમે જાણો છો કે નાવન છો કે આજના લોકોના. ના વ્યર્થ માટે પણ મિત્રતા રાખે છે પણ તે મિત્રતા નથ થી તે એક દુશ્મનની જેવી હોય છે. .
તમારી વાત સાચી છે તમે કેય રીયા છે તમે સુદામા અને કુશનાની મિત મિત્રતા જોઈ લઉ. ભલે સુ અ અ કૃષ્ણ ભગવાન આપણા મહેલમાં રહેતા હતા. છે કે જે આપણા જે સુદામા સાથે એની મિત્રતા એ આપણે મિત્રતા જેવીને આપણે જીવનમાં આપણે એવું જોવું જોઈને અને આપણે પણ મિત્રો એવા શોધવા જોઈએ જેથી કરીને આપણે પણ મિત્રતા ના આપણો એક સંદેશ આપણને એ કૃષ્ણ ભગવાન આપી રહ્યા છે. આપણી સાચી મિત્રતા એ કહેવાય છે એ ભગવાન છતાં આપણને કૃષ્ણ ભગવાન સુદામાને આપણે ગરીબ હોવા છતાં પણ એમને જે આપણે મિત્રતા એમની જોઈને આપણને પણ એવું થાય છે કે હા આ મિત મિત્રતા સુદામા અને કૃષ્ણ ભગવાન જેવી. મારે તો એવું જ કેવું છે કે સુદામા ને ભગ સુદામા અને કૃષ્ણ ભગવાન જેવી મિત્રતા હોવી જોઈએ. જેથી કરીને આપણાના હમણાં જનરેશન લોકો જાણી શકે છે. કે સાચી મિત્રતા એ જ કેહેવાય છે જેમ કે તમે જાણો છો કે હમણાં ના મિત્રતા કેવી છે કે તમે ખાલી કામ માટે પણ એ લોકો મિત્રતા કરી રહ્યા છે. એવા મિત્રો જોડે આપણે ના કરવું જોઈએ. અને આપ પણે જગ્યા એ કામ પડ્યું હોય, જરૂર પડી તો આપણા આવીને જે આપણને તો પછી આપણને એક કોલ કરીને પછી એ લોકો આપણને કોને જે રીતના ઉલ્લુ બનાવીને જાયા કરે, એ આપણી મિત્રતા ના કહેવાય. અને જે રાત આપણે એક ફોન કઈરો હોયને હવે આપણે કોલ ઉચકીને જે આવતો રહે એ સાચી મિત ત્રતાના લક્ષણો છે. મારા ફ્રેન્ડ તો મારા જોડે તે એક ફોન કરે એટલે મારા માટ ટે હાજીર થઈ જાય છે. અન્ય કામ વસ્તુમાં પણ હાજીર થઈ જાય છે. મારો સુખ દુઃખ માં પણ ઉભા થઈ જાય છે. મેં તો મારી મિત્રતાના તો મેં તો વધારે મારા મિત્રો જોઈએ. ને હું નથી, ને મારા ફ્રેનડ લોકો મને પડવા દેતા નથી. જેથી કરીને મેં મિત્રોને મારો ભાઈ ડેવો જ સબંધ અમારો હોય છે. અને મેં તો મારા મારા ઘરના પણ કહે છે કે આ-આ મિત્ર જોડે જ ફરવો જોઈએ, જેથી ભવિષ્ય નું પણ તું વિચારી શકશે, અને તને પ્રત્સાહિત પણ કરતો રહે. અને મારા ઘરના અને જે મિત્રતા હોય છે એ સારી હોય છે. તે ઘરના પણ વિચારીને આ મિત્ર સારો છે તો એ લોકોને આપણના ઘરનો પણ એ લોક પર પૂરો વિશ્વાસ હોય છે. મા મારા ઘરના મારા મિત્રના ઘરના આવે એ પણ વિશ્વાસ કરીને મોકલાવે છે. જે કંઈ મિત્રો સારો હોય તો જ આપણા ઘરના પણ મોકલાવે છે. જેથી કરીને આપણે પણ એવું જ વિચારવું જોઈએ. મારે તો એવું જ કહેવું છે કે આપણે સાચા મિત ત્રો શોધશું અને સારી કરશું તો આપણે જીવનમાં આપણને સારું રહેશે. અને મિત્રતા સારી શોધવી જોઈએ. ખરાબ ત્રો એ તે લોકો જોડે ના ફરવું જોઈએ. જેથી કરીને આપણા ભવિષ્ય નું પણ આપણે વિચા ચારી અને ખોટી હમણાં ગુટખા છે, દારૂ છે, વ્યસ મારે તો એવું કહેવું છે કે હા બધા ખોટા મિત્રોના સંગઠોમાં આપણે પણ પોતાનું જીવનનું ટુંકાવી શકીએ છે. તેથી કરીને સાચા મિત્ર શોધો, અને સાચી રીતના કરો. અને તમારા સાચા કોઈ મિત્રો છો, જેને જોડે તમે ફૂલ વિશ્વાસ કરો છો?
હા મારે હવે ઘણા મિત્રો કે આપને સાથ સહકાર આપી રહ્યો છ છે. અને કોઈ ભી પણ મુસીબત આવે તો તેઓ ને સાથે જ રહે આજના સ મયમાં છોકરીઓમાં પણ મિત્રતાને ખરાબ કરી રહ્યા છે પણ તે સા સારું નથી જેવું કે છોકરીઓ છોકરીઓએ ઘણા પ્રકાર હોવા છતાં એ કઈ તેઓ કે હોવી જોઈએ ના. થી આપણે મિત્રતા એ એવી હોવી જોઈએ કે જો કે લોકો આપણે કહે છે કે આ મત્ર તારો ખરાબ છે પણ આપને તે સમજવું લોકોની વાત ના સાંભળવી જોઈએ ને સાચી મિત્રતા ને મ્રતા નિભાવવી જોઈએ અને મિત્રતા એ એક એવો સંબંધ છે કે જેવુ કે આપણે અને સારા અને ખરાબ કામોમાં પણ સાથ આપે છે પણ તેઓ ખરાબ આપડે ખરાબ કામ કરવા હવે ખરાબ કરમું કરવા ના જઈએ અને ખરાબ કામો એ આપણે મિત્રો ને પણ
સમજવું જોઈએ. આજના સમયમાં લોકોએ ઘણા પ્રકારના હમના લોકો જેવા સંબંધો હોય છે પણ આપણે મિત્રતા એક સારો સંબંધ જોયો છે કે જોયું કે આપણે કોઈક વાર કઈ મુસીબત માં કે